અલા કશું નઈ અવે રક્ષાબંધન આવે ને એની તૈયારીઓ ચાલુ.
એ શું તૈયારી કરોહો રક્ષાબંધન ની.
તૈયારી શું હોય વળી રક્ષાબંધનની. રાખડીયો જોવા જઈએ હીએ રોજ ગમતી નહી. બધે જઈન ફરી આઈએ.
એ કે લાવાની રાખડી.
રાખડીતો અ શું કેવાય મારા વસે છો સાત ભઈઓ હે એટલે. છો સાત તો લાવવી પડે અને એમાંથી અડધા નોના એટલે એમને હાથમાં ના વાગે એવી લાવી પડે અને મોટા ને તો થોડી ભારે હોયન હાથમાં દેખાય ન એવું એને એમને જોહુધી પેરવી હોયન તોહધી પેરાયન એવી લેવાય તો હું વિચારતી ચોદી નીય લાઈદી તોય ચાલે એટલે અમે જોવા ગયા હતા. પણ આજ કોઈ ખાસ ડિઝાઇન ગમે ને એ બધી જૂની જૂની હતી અમે પેલી સાલ ગયાતા ને એ બધી હતી. તો એમને કીધું બે ત્રણ દિવસમાં આવો તો લેતા જજો પણ તોય અમે બજ જાર ગ્યાતા વળી બીજી મળી જાય તો.
ચાલ અમ તો તમે તો ક્યાંથી લાવતા હસો લારીમ થી કે પટોઆન તોથી.
પટોળ પટવાળાન તોથી લઈએ તો બઉ મસ્ત હોય રાખડીઓ અન ભાભી રાખડી તો એટલી મસ્ત હોયને ત્યાં.
ચાલો ઓમ તો ઓમ તો રાખડીઓ હારી હોય એ.
હા અને ભાવી રાખડીઓ બઉ મસ્ત હોયન અ આપેલી રક્ષા પોટલીઓમાં તો અવ હવે એમને કેટલી બધી નવી નવી ડિઝઇનો કાઢી હે. એવું થઈ જાય કે કઈ લઉ કઈ ના લઉ એવું થાય એટલે મું બધી એક એક લઈલવ બધાને બાંધ એજ અમાર માસી ન દાદી ન પઈ કોઈ માર માસી માર મમ્મી ના માસી એ લોકોનું એવીથી જ બાંધું.
તોનો પગારે પૈસા વધાર આવતા હશે ને તો તો.
પૈસા તો આવે જ ને એટલા બધાને બાંધું તો મુ તો મારા દાદા ને બોંધ હો તો તો માર દાદા હામે થી બંધાવડાવે કે લે બોંધી દે એવું.
તે
તો માર મમ્મી પૈસા તો આવજ ને માર મમ્મી એ માર માસી એ બાંધે મારા દાદા ન તો
ચાલ આમ તો વાંધો ના આવ જે આપડું રક્ષા કરતું હોય એમને રાખડી બાંધવી પડ મમ્મી પપ્પા રક્ષા કર ભાઈ બુન રક્ષા કર
હમ અને મને રાખડી દર વર્ષે તો માર મમ્મી જ બાંધે
ચાલ આમ તો
હા ના માસીનેને બધાને બાંધે માર મમ્મી
અ મારે લાબી રાખડી ખાસી બધી
અમારે લાવીએને અમારે તો લાવીએ ને તો ખૂટતી જ હોય અમે દરવખત એટલ બધી કેટલી બધી રાાખડીઓ લાઈએ તોઇ ખૂટતી
હા
પણ હવે તો રાખડીઓ ના ભાવે વધશે
ચાલ મુ મારી તઈ ભારે રાખડી લાવું બીજું આખું ખોખું લાવું રાખડી ઓનું ના બીજી આ હલકી લાવું તણ ભારે લાવું મારા મામા ના છોકરા બ ને માર ભાઈ એમ કરીને તણ ભારે લાવું
હમ હમ
બીજા બધા મો હા ભાઈ મા મમા ના માસી ના છોકરા હ પણ લાઈએ પણ માપ ની લાઈએ
હા હું એ શું કેવાય હ હવે તો પે અમારા માસી ના છોકરા એમના માટે બે ભારે લાવું મોટ સારી બનેને એક જ જેવવી લાવું પહી બે બીજા બે ત્રણ બીજા મારા મામા ના છોકરાને નાના બે
હા
એક ના ના બાગે ને એ બી લાવું અને એક તો નાનોય એટલે એના માટે તો શું કેહેવાય તુલસી ની હોય કાતો હુદા હોય એ બધી લાવું
હું તો મારે એ બે માર મામા ના છોકરા હોય એક નાનો ને એક મોટો હોય જે મોટો લાઈટ વાળી લાવેને લાઈટ વાળી બહું ગમે પાછી
હમ હમ
હ ભત્રીજો જો હન બધી જાત ની લાઈટ થાઈ લાઈટ વાળી જ લાવું. બીજાને લાવ મામાન છોકરા ને લાવ બીજામાં નાનો મામાન છોકરો હો ને
હમ
એને એમન એમ એમ ગમ ફુુંદુ આવ ફુદા જેવું ગમે એટલે ફુદા વાળી લાવું રાખડી
હમ ના મારે તો મારા મામા છોકરો હો મોટો એટલે બઉુ મોટો ને નાનો જ પણ એના માટે હું લાઈટ વાળી પેલા લાવતી હતી પણ મને હું બીજા બધાને સાદી બાંધુ એટલે મને કેતો કે હવે પેલી સાલ થી શું કેવાય સાદી જ લાવ છે મારે હવે બાંધી એટલે હું હવે સાદી જ લાગુ
ના અમારા છોકરા તો લાઈટ વાળી જ ગમે એન તો લાઈટ લઈ જવ ન તો પછી આખો દિવસ હમ સાંજે લાઈટ અમ ચાલુ બંધ ચાલુ કર ઉડાડી નાખે
આ છોકરા તો અમે એવા જ હોય અને પછી મીઠાઈ એ ન લાવવાની મીઠાઈ તો અમે એક દિવસ પેલા લાઈએ
અમે માર મામા મારા ભાઈઓ માટે મોટી લાવું એ મીઠાઈ લાવું અને માર નાના મામા ના છોકરા હોય એના માટે ચોકલેટો લાવું ને લડું આવ લડું લાવો ને એવા લાવો એ તો ચો મીઠાઈ નહી ખાતા મને તો શું કે રાખડી બાંધવા આવે નેતો અમાર માટે કે ચોકલેટ જ લાવજે હો બેને મુક હાર એવું જ લાવીશ નાના છોકરાઓને ચોકલેટ વાલી હોય તો ચોકલેટ ગ આવે
હા હું તો મીઠાઈ માર મારે ના મમ્મી અમે તો ભેગી જ લાય કેમ કે અમારે એક જ જગ્યા જવાનું હોય એટલે અને પેલો મારો નાનો ભાઈ હ મીઠાઈ ખાઈ લે એટલે હું ચોકલેટ મારો જે ભાઈ હ ને હા એના માટે વળી અમુક વાર હું લાવી દઉં લાવું તો બાકી એને પેડો જ ખવડાવું.
ચાલા મા ભત્રીજની ચોકલેટ બાાવવા મા મમ્મને ચોકલેટ અને ચોક બાર ચોકલેટ લ જાઈ પડા મ ભાઈ માટે કાળા જામ લઈજો ન ક કાજુ કતરી લઈજો.
તમે તો પેડા જ લઈએ ભગવતી ને
ચાલો આરે તો કાજુ કતરી એ ભાવ પેડા એ ભાવ એટલે જે લઈ જું લઈ જાઉ.
અ એ દિવસે તો આવશે કે ભાઈ પેડા વધતા નહી તમારે લેવા હોય ને તો હવાર વહેલા લાઈન માં ઉઊભો રહેવું. પડા
હા બે દિવસ પેલાથી લેવું જ હવે હ ચિઠ્ઠી લેવી જ પડે બે દિવસ પેલા તો
હા એ કરર વધ જ નહી કે હવા નહી.
હવે ચિઠ્ઠી લઈ ને તોય હવે કલાક દોઢ કલાક બે કલાક નંબર આવે પાસે
અને ત્યાં સુધી બધન ના બધા એટલે
હ બહુ વસ્તી એમ ભગવત દન થીટના
બઉુ વસ્થી લઇ જાય ભગવતી ન બઉ જ
ફેમસ દુકાન હ ને એટલે
હા એજ તો બહ ફેમસ છે ને વસ્તુ સારી હો ખાવાની એટલે
હા મો તો મ્મી જો રાખડી બાંધો મામા કેટલા ચાર મામા ઓ ચાર મામીઓ ચાર મામાન બે બે છોકરા કઈ આઠ મામા ના છોકરા કેટલાય કેટલાય જણા થાય એમાં માસી એમાં માા બધા આવે મજા આવે.
હ મારે તો શું કેવાય બે મામા માસી માહા શું કે એમના છોકરા હોય માસી ના બે મામા ના બે મારો એક અને અહંયા અમારે મેહેલામાં બે જ ના છોકરા નાના એમને એવું બાંધ પછી એર્યા બે પ અમુક વાર તો અમુક માર માવા ને બાંધી દઉં વળી
હું તો મામા નહીઈ બાંધી મામા છોકરા બાંધો મા મમ્ી હોય મારા મમ મામાને બાંધાઈ હતી.
હા મમ્ી એ વાંધો પણને શું કે અમુક વાર હું એ બાંધી લઉં એટલે કઈ દે કે્યા બંધ તો બે ત બંધ એ
ચાલો આમ તો
મારોગ ફાયદો છને
હો
એક દિવસ લૂંટવાનો હો તો મસ્ત રીતે લૂંટી લઈએ.
સાચી વાત હ
આ માળ દિવસે તો એક રૂપિયો આવે નહી.
હા હ
અને એ દિવસે તો આાલું વાચવ
હલવા પડો આળ્યા દિવસે ના આલ.
હમ એટલે તો
આરે રક્ષાબંધન બન આવે બા હોય એટલે આવે.
અમારે અમારે બધા જામ તો એવું. મહિના પેલા એવું હોય કે હ તેઓ ડ્રેસ સેવડાવું પહેરવા માટે શું પહેરીશ. કેવા ફોટા પડાયશ એવું જ વિચારતી હોઉ.
હા, મને એવું થાય હું તો નવા કપડાં પછી બધા આવ ફોટા પાડીય. કેટલા પાડ્યા બહુ જ પાડે. તો પછી રાખડી બાંધીને પી. એમ. મમ્મી ને બે મામાને ઘરે જઈ. મામાને ઘરે રાત રહીએ ને બીજા દિવસે આવીએ. એટલે કે, આ મામા એ મામા ના ઘરે બધા સિસ્ટરો હોય. હોય, માસ-માસી. બધા હોય તો મજા સંખ્યા. જો ને કાલી હો બસ તો ઘરના જ થઈ જાય.
હા, એ વાતે હાચી.
અમ ભેગા દેવાની મજા આવે, અમે બધા ફોટા પાડતા. જે ખાવું હોય, મામી બનાવી આપતા. મામી પૈસા બી આલ, મામા-મામી.
હ બહુ દિવસે ગઈ હે.
હા, ત્યાં તો નાના મામા લ્યા ને નાના મામા કપડાં લઈ આપો. બીજા બધા પૈસા આલે. મારા માસી છોકરા પૈસા જ આપે. એવું કરા એમ રક્ષાબંધન કે ઉજવીએ.
મારે તો હું એક દર વખતે એક જોડી ડ્રેસ. લાવું, મગરસીવડાવું. આ આ સાલે ઈચ્છા હે જ ન ઈ સીવડાવવાની, પહેરવા માટે.
ચાલો, આમ તો શીવડાઈ દેવાનો.
શીવડાવો જ છે, કોઈ મારે મારી ફ્રેન્ડ ના જવું હ હવે. કાપડ લેવા.
હ, અત્યારેથી સીવડજો. ન કરે પાછો, પછી ભીડ થશે ને તો નહીં સીવી આપે.
હજુ તો મહિનાની વાર.
હા, હા, તો હવે બધા સીવડાવવા નાખી દે ને. તો પછી નહીં, પછી સિલાઈ વધારે લે.
હ, પૂરો ડ્રેસ નહી સીવડાવવાનો, મારે ઉપર ની પૂરતી સીવડાવવાનું.
તો ચાલે.
અને મારેને મારા ફ્રેન્ડ ભેગી સીવડાવાની. એક કે મારે ત્યાંથી જે સીવડાવીએ એટલે. એ જયારે ફોન કરે. ત્યારે હમંગાત આપડણે આ જઈએ. હવે કીધેલું હોય ને, આપણે લાવી દઈએ પ એ સારું ના લાગે કે મેં કીધું તો એકલી એકલે જતી રહી, તો કેવું લાગે કે? નહીં, નહીં. સીવવડાવવા દેવું હોય એના જેવું એ.
હા, હ. એને ભાઈ કીધેલું, એને પછી કેવું જ પડે.
હા. એટલે કે, જોડે જઈશું. હજી તો મહિના ની વાર હતી. કરાવવાની કે જવાની ઈચ્છા હ. હ.
ચાલો, તો વાંધો ના આવે.
હમ.
આપે તો ઈચ્છા હ ગુલાબ જાંબુ ઘરે બધા
એક દિવસ પહેલા બનાવવા પડે તો.
ગુલાબ જામુ જેમ, ખાલી મામા ના છોકરાઓ વધારે મામા- મામીન બધા વધારે થ પછી બસ બેેચાતા લાવી એને, તો રહી શકતા. એ ક તૈયાર પેલા લાવાના હારા.
લોટ લાવીને ઘરે બનાઈ દેવાનું.
હા, એવું જ કરું, આપેલ તો. થોડા વાર, હા. તૈયારમાં હ.
તો ભાઈ.
એવું કરવું હોય, તૈયાર લાવી લો. બનાવા હા, કરે.
મને તો નહીં ભવતા બહુ.
મને નહી ભાવે તો, પણ આ તો રાખડીથી બાંધવા જઈએ આપડણે મીઠાઈ તો લઈ ચાવી પડે, અને અમારે તો સંખ્યા વધારે એટલે મીઠાઈ એ ભોખતી.
અમે તો, શું કેવાય, કાજુ કતરી લઈ જઈએ અને પેડા લઈ જઈએ.
ચ આલ તો તન ચાર કિલો લઈ જાય તાર તો પકા દ ત તો મીઠા છે તો મકી મકી જ
હા અને બીજી સસ્તી લેવા જઈ ને તો એનો સ્વધારો ના હોય.
હા, અમુક તો અમુક તો સુકારા વેપારીઓ ના વેચાતી હોય ને, બધી આ રક્ષાબંધન, દિવાળી ને બધું હોલ સસ્તા ભાવે જવા દે. આ મીઠાઈ હારી એને આવે, પછી આપડે ખાઈએ ને મોઢુ પેલું થાય, એ કરતા બીમાર પડી કા તો? હા રી જ ન લાગે મીઠાઈ
અમે વધુ ભગવતીંશ જ લઈએ
હા અમે હારી જગ્યા થી લાવી
હા ભગવત માં બધું ત્યારે જ બને ને પાછું તાજું હોય
અને આપડ જો રોજ રોજ ખવડાવ વર મેં એક વખત ભાઈ ના ખવડાવ તો હારી રીત ના લી મ થાઈ
ચો પૈ ત
હ ભાઈ આપે હ પૈસા પાછા નહી આપતા એમે નહ
હા સારું હેડો હજી અમાર તો જવું હે બજાર
હા જઈયા હો આ તો વાતાવરણ વાતવણ પૂરું ન થાય પાછ
હા
હા ભાઈ